કેમ છો?
મજામાંછું હોત તમે?
મજા માં પાણી બીની આવતો કે નહી તઈ
નહી કઈ નહી આવતો
એ તો વરસાદ ખુબ ચાલુ છે હું થાબતો નથી હા એ શું નુકસાન કર ના આયો કોણ જાણે
યા
હ હા હાઈ અ કેમ છે જાસ્ત વરસાદ આવી તો પીકાબઠા નુકસાન થાય ને એટલે માટે
હા હા કાઈ ને આવે
હમ તો એ તમને શું લાગે વરસાદ આવું જોઈએ
આવુંતો એ પણ જાસ્તથી નહ આવતું
હા નુકસાન કરે ને એ બટું પીક નું કેમ છે વરસાદ આવે તો હારું બી થાય એક પ્રકારે અને નુકસાન બી થાય ખૂબ
હા હા
હા તો એટલા માટે વરસાદ આવું જ જોઈ છે વરસાદ આવે તો કેમ છે પિકા ભી સારા થય અને બઠા બધા લોકો વરસાદ આવવા પે
હા કોનો કોનુંજ એમ કોનું પીક નું બી સારું થતું નહી કોનું એ ખરાબ થઈ જાયત કોનું નુકસાન થઈ જાય
એમ એટલા માટે અને કેમ છે ગરમી બી કેટલી થાય કેટલું તાપમાન હતું એટલા માટે જો બારીશ વરસાદ આવે તો સારું થાય ઠંડુ વાતાવરણ થાય ઠંડુ લાગવા માટે કેટલું હારું થાય અને કેમ છે એ તાપમાન ઠંડુ થઈ જાય અને એવું બારીક બારીક આવે ને તો કઈ નહી એમાં ખૂબ જાસ્ત ગરમ થાય તાપમાન થાય એટલા માટે એક બે કલાક જો આવે પાણી તો ઠંડુ ઉહામાં રાય એવડા પા વરસાદ પડી અ બે બે ત્રણ કલાક વરસાદ પડી ગઈ. તો એટલા માટે અમને ઠંડ ઠંડી બાજા લાગ ગઈ
યા
હમ અને પિકાને બી હારું
પાણી ને વરસાદ બોલે છે કેમ છે વરસાા થાયને ખૂબ પડે રા રાત્ર તો એટલી પડે ને કે બીજલી લાઈટ બી નથી.
હા.
પાણી પડે હ અને એ લાઈટ લાઈટ નથી રેતી ના તો સુધરતું પણ નથી કઈ કામ પણ એટલા માટે હા અને પાણી કેમ
લાઇટ ને તો ફેક કોઈ નહીં
હા અને પાણી વરસાદ તો કેમ છે લાઈટ પન લાાઈટ નથી તો શક્ય કરી શકો છ પણ વરસાદ આવું જોઈ છે કારણ બાકી લોકોનું કેમ છે બોરવેલ નું પાણી નથી નથી રેતું ના એટલા માટે પહિ બોરવેલ વગેરે એ બધા કોરડા પડી જાયજીનું રહેજ તેનું બી રજ પણ કોડા પડી જપા વરસાદ નથી આવતો તો તો અને જેનું બોરવેલ નથી તે પણ આ થાય તેનું પણ નુકસાન થાય ખુબ કોટન વગેરે કપાસ વગેરે પેરાનું સોયાબીન પેરાનું એ બધું કામમાં બધા રોકાયેલા છે.
હા એક માટે દેખએ તો વરસાદ તો સારું જ છે.
હા પણ કેમ છે પેલા પહેલાં વૃદ્ધા લોકો કેમ કહે કે સાત જૂન કથી વરસાદ આવી જ જવે પણ આ જૂન નીકલી છે આજ
આવે
હા જૂન પણ નીકળી ગયો જુલાઈ આવ ગયો ત્યારે કઈ તો જુલાઈ માં પાણી પડ્યો તે ભી જુલાઈ ની કેટલી તારીખો આવી ગ અને પ પાણી પડી રહ્યું તો કેમ છે પેલે તો જૂનમાં પડી જાય પણ આવડા પડતો નથી ખુબ જ ખરાબ કન્ડિશન છે અને આપને હમણાં એટલી કંડિશન છે તો આંગળ તો ખૂબ જ ર છે નેમ
હાજ આગામની પિઢીને તો બાપરે ખૂબ જ પ્રોબ્લેમ આવશે
હા એટલા માટે પણ વરસાદ આવું જો હોઈ છે અને વરસાદ આવવા પછાડી નહીં આવવાની પછાડી એક કારણ છે કારણ આપણ જે જંગલ તોડ વગેરે કરી રહ ના
હા
એટલા માટે વરસાદ આવવાનું બટો સીઝન ચુકાઈ જાય છે એ કે એનો હા ક્યારે બી કેનો ભી ક્યારે કેવો બી સીઝન ચાલુ થઈ જાય એના એના માટે બધું પ્રોબ્લેમ થઈ રહી આપને જો ઝાડા લગાડે તો
જે હા જે સન ને જે ટાઈમ ર ત્યારે જ ટાઈમ એ થવું જોઈએ નહી તો પ કઈ જ રેતું ના
હા તે કેમ છે સીઝનમાં જેમ જેમ જેમ સીઝન રહેને તેમ તેમ કામ કરું કરવા કર ના અને પીકા શેદ કરી હા અને શતકરી લોકો કેમ છે સીઝન વરસાદ સીઝન આવે એમ કે લગે જ બઠા જના કામને લટ જાય છે એટલા હા એટલા માટે બટું
કરીને પૈએ કલરસ
હા મહેનત કરે છે અને તે મહેનત કરે તો વરસાદ વગેરે આવે મહેનત કરે તો આપણે ખાવા માટે મળે બઠા વસ્તુ મળી લે હમ તે કેમ છે ખો બ મીઠા વસ્તુને પાણી વરસાદ તો લાગશે જ. એટલા માટે બધા વસ્તુ આપણે ગર ગરજ એવા જ છે અને તેનું પા પાક નહીિ તો આપ આપને અન્ય ધાન્ય કઈ જ મળવું નથી. ઠી
હા અન્ય નહી તો પાઈ આપણ શું જીવીત રશું.
અને તેનું જો નુકસાન થાય તો લગે જ સરકાર વગરે લગે જ ફાયદો લઈ જને તે વસ્તુના માગ શું કેજ આપના રેટ હ રેટ વધારે વધારે દેજ પછ તે કેટલું માગું મળે છે. હમ પ માગું મળે તો પ બજેટ આપનો બઠો ચુક ક આવે ના એટલા માટે
અને ગરીબ ના તો એનામે તો એ જ ને આવે
ગરીબ લોકોના તો ખુબ જ હાલ હો થશે ના એટલા માટે. ગરીબોને કેમ છે આપણ આપણા છો. ટકા લઈ લે તું લઈ લેજ પણ એ ગરીબ લોકો કેમ છે કે. તેનાથી લેવા આવતું નથી એટલે તે પણ ચાવલ રો ધાાનાય ચોખા રોટલી રોટી
આપના બજેટ તો મળે ને
હા એટલા માટે ના વરસાદ આવું જોઈએ ખૂબ મેન છે વરસાદ કારણ બધા લોકોના મન ઉદાસ થઈ જાયજ વરસાદ નથી આવતો.
હા લો મ વાત દેખ જ કે વરસાદ ક્યારે આવશે.
હા વરસાદ કર રહ્યો છે. હાઈ, અમારો ગામડા ગમે તો કેમ છે? વરસાદની વાત એટલી દેખી રહ્યાના લોકો ઓકે, માથા પે કલર્સ મેલી-મેલી ને વરસાદ માગ જઈ રહ્યા. પાણી માંગણ છે હવે. તે વૃદ્ધા લોકો બોલે છે ને કે પહેલાં લોકો બોલે છે, જો જ્યાં ગામડામાં પાણી નથી આવતો તો તે લોકો કલસ લઈને, બિસરા જ્યાં ગામડામાં પાણી આવે ત્યાં જાય છે. પાણી માંગવા છે. એમ બોલે તો, એટલા માટે અમારા ગામડા માંથી તો ખુબ જ લોકો જ જઈ રહ્યા, માથા પર કલર્સ મેળી ને, તેના મેં લીંબાના કા મેલીને પાન, હા, વરસાદ અને એવું કહે. કે ભો આવી જાય છે, એવું મગળથી આવી જાય છે, વરસાદ કંઈ
પુરાના જમાનામાં એના લોકો હતા, તેમનું મ શાસ્ત્રો નું બધું કરેલું છે તેને.
હા, અને એ કેમ છે, જે ગામડાના લોકો બેઠા જાયેલા હતા. એટલે કે, રાત્રે ખુબ વરસાદ આવી, અને ગામડાના લોકો બઠા એટલા ખુશ થયા ને. તો આપણ ભગવાનનું નામ લઈને, ગામમાં ફેર્યા. રેલી ફેરાઈ, એટલું એટલું ખુબ ચાલ્યું અમારા ગામડામાં. જ એટલો આનંદ થાય જ ના છે, લોકોને. અ શત વાલા લોકોને તો, ખૂબ જ ફાર્મર વાલા લોકોને હા, ફાર્મર વાળા લોકોને જો વરસાદ આવે, તો એટલું એટલું ખુશીનો માહોલ થઈ જઈને. જેટલી તેને ખુશી આખા વર્ષમાં ના મળતી, ના એટલી ખુશી તેને ત્યારે મળી જાય છે. એવું કારણ કેમ છે, નુકસાન થવા? હા.
તેનું ફોર્મ મળ્યો, તેને એટલું મહેનત કરેલું, વરસાદ આવી પઈ.
થાય ને, એ બધું. હ, નુકસાન થવા પેક્ષા એ કેમ છે, હારું. છે, એટલા માટે, અ બધું એમ. કેમ છે, વરસાદ આવે તો સારું બી લાગે. બઠા પીકા મસ્ત આવે, આપણા ઝાડ ની હીરુગાર, ભી નેચર હીરુગાર ભી. થઈ જાય ને. હા, એટલે, અને કેમ છે, આ પા પાણી, વરસાદ દાડામાં તો એટલા લોકો ફિરાને જ જ, ના એટલો બારી નેચર છે, એટલા માટે. એટલા, અને એટલું હીરું હીરું રે ને, એટલા માટે બટા હીરો આપે.
હા, અને મતલબ જ એટલું ભારે એવું ભી રહે, પાણી દાણા મતલબ વિના વરસાદ.
નેચર બી મસ્ત રહે. જે, અને કેમ છે, હરિયાળલી બેઠક, અમે પયાલતી રેને, એટલા માટે પઈ. અ બઠા જાંજ ગામડામાં ફેરાનેયો ખૂબ જ, ખુબ લોકો જાય જ ગામડામાં ફિરાને, બધા લોકો.
અને વરસાદ ના દાઢી વરસાદ ના દાઢી જ આવે છે.
હા, વરસાદ. આવે ને, તો ત્યારે જાય ને. તો એમ કેમ છે, કડક થી ધૂપમાં જો જાવ ને તો બાપ, એટલું ગરમ થઈ રે, એટલું ગરમ થઈ રે, આમ બોલે. એટલું તાપમાન છે, એટલું તાપમાન છે. હા, ફરવા-ફીરવાનું તો દૂર જ છે, પણ ગરમી એટલી થાય. કે, કોની ઈચ્છા નથી થતી બહાર પગલો લાખવાની. ગરમ ગમ ગરમ્યાથી. એટલા માટે તો, કેમ છે, વરસાદ આવે, ઠંડુ લાગે, વાત. વાતાવરણ ઠંડુ રહે, એટલા માટે જાય, બધા લોકો.
હા, તે તો છે, ત્યાંથી.
હમ, એ, અને કેમ છે, વરસાદ આવે તો, પાક વગેરે પણ સારું. થાય, બોરવેલને જમીનમાં પાણી જઈએ, તો બોરવેલ પણ બોરવેલને પણ વધારે પાણી લાગે. અને કેમ છે, આવડા કેમ છે, લોકો ક્યારે ભી બોરવેલ ખોદે પણ કેમ છે પાવશાળામાં તમે બોરવેલ વરસાદ નો સિઝન ગયો કે તમે બોરવેલ કરો તો કેમ છે જે જમીન બોરવેલ નું પાણી સંગૃળેલ છે વરસાદમાં જાત પાણી સંંગળી જાય ને એટલા માટે તમે ત્યારે બોરવેલ કરો કારણ કેમ છે બોરવેલ નું બી નુકસાન થાયને કોઈ એટલા પૈસા લગાડે ને બોરવેલ ને પાણી ના લાગે તો તો એટલા હા તો એટલા માટે વરસાદ આવું જ જોઈ છે એક એવુ છે કેજ જાસ્ત વરસાદ આવી તો તે બી ખરાબ થઈ એટલા માટે જેટલી જરૂરત છે ને તેટલી જ વર્
ઝાડા રોપાણ તે બધા ખરાબ થઈ જાય
હા અને જીને જયારે જરૂરત હોય ત્યારે જ વરસાદ આવે એમ નથી આવે એટલું મારું કેવુવ છે પણ કેમ છે બિસરા ન નુકસાન થાય તો એ ખૂબ ખરાબ વાટે મનને મ કેમ આપને બી નુકસાન નુકસાન થાય જે ઘીની જીનો ફાર્મર છે તેને તો નુકસાન થાય અને જે ફાર્મર નહી ઈચ્છે તેને બી નુકસાન થાય કારણ તેને બી ધાન ને વગેરે લઉ તો બા ભાવ વધી જાય બજેટ ચુકાઈ જાય મહિનાનું હા મહિના ન બજેટ ચુકાઈ તેનું જે સેવિંગ કરવાનું તે બી બધુ ચુકાઈજાય એટલા માટે તો તેનું બજેટ કરેલોું છેને એટલા માટે વરસાદ આવું જ જોઈ છે કારણ બથ્ઠાનો પ્રોબ્લેમ હ તો વરસાદ આવે તો સારું થાય ને તો કઈ નહી અને બઠાણ નું સારું થાય તો ખુબ સારું લાગે મનને બી એટ એટલા માટે તમે બી ભગવાનથી માગો પણ વરસાદ આવું જોઈએઈએ એમ કહો આમે બી વરસાદ માગે
હા હા ચાલ શું કે હા